હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ એકદમ મજામાં છું બાકી ઘરમાં બધા કેમ છે?
બધા જ મજામાં છે અત્યારે તો.
હા બસ આવું જ જોઈએ કે બધા મજામાં હોય.
હા સાચી વાત છે, જોવઓ ને આજકાલ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને પ્રાાઈવેટ ટ્રાન્સપોર્ટ, બંને વચ્ચે કેટલી સ્પર્ધા થઈ. રહી છે
હા એ તો છે જ કે કેટલા બધા, પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ કેટલા વધી ગયા છે.
સાચી વાત છે. હા પહેલાના સમયમાં ત્યારે ઘ પ્રત્યેક ઘર દીઠ એક વાહન જોવા મળતું, જ્યારે આજે તો શહેરોમાં ઘરમાં જેટલા સભ્યો હોય, એટલા જ ઘરમાં વ્હકલ જોવા મળે છે.
હા એ તો સાચી વાત કીધી આટલા
આટલા આટલા આટલા બધા બધા બી પ્રાાઈવેટ ટ્રાન્સપોર્ટ નહી જોઈએ. સાચી વાત છે તમારી, અને જોઓને આ જેટલા વેહકલ્સ વધ્યા છે ઘરમાં, એટલા જ લોકો મતલબ કેટલા ટ્રાફિકની સમસ્યા એનાથી કેટલી વધી ગઈ છે, તો ટ્રાફિકની માથાકોટ છોડીને, હું તો વિચારું કે બસમાં જ જવાનું વધારે સારું, અથવા તો ટ્રેનમાં પણ સફર કરી શકીએ.
હા એ તો છે જ કે ટ્રેન ને બસ આના કરતા સારું છે ને પછી આમ આવું છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ સસ્તું પણ છે, અને પ્રાઈઇવેટ ટ્રાન્સપોર્ટ જોવા જઈએ તો મોંઘુ પડી જાય છે આપણને.
એ વાત ખરી છે.
હા ને આમ છે કે ભાઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ તો પર્યાવરણ માટે બહુ સારું છે કે ભાઈ એક વેહકલ, બધા બધા લોકો એક એક બસમાં ટ્રાવેલ કરે તો એ સારું પડે ને પછી આ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ આપણે યુઝ કરીએ તો એ આપણના પર્યાવરણ માટે નુકસાનકારક પણ છે કેટલું પોલ્યુશન થાય છે.
એ વાત તો છે, પરંતુ અમુક લોકો એમ વિચારે છે, કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સમય નું કઈ નક્કી નથી હોતું, જ્યારે આપણી પાસે પોતાની ગાડી કે બાઈક હોય ત્યારે આપણે મરજી મુજબ ગમે ત્યારે નીકળી શકીએ. ક્યારે કોઈ ઈમરજન્સી સિચુએશન હોય તો પણ આપણે બસ આપણે ઘરથી નીકળ્યા અને ગાડી કે બાઈક પર કે સ્કૂટી પર બેસીને જ્યાં જવું હોય ત્યાં જઈ શકીએ ખાનગી વાહન એટલે પૂરેપૂરી આઝાદી જેવું
હા એ તો છે જ એ સમયની બચત થાય છે કે આપણે જ્યાં પહોંચવાનું છે એ આપણે ટાઈમસ પહોંચી શકીએ છી જેની જગ્યા પર અગર પબ્લિક ટ્રાન્સપોર્ટ જોઈએ તો એ એનું ટાઈમ કોઈ ફિક્સ થતું નથી તો આપણને જે ટાઈમમાં જવું જોવું છે એ ટાઈમમાં આપને પહોંચી શકતા નથી
સાચી વાત છે પરંતુ વિચાર તો કરો એ એનો કે જો આપણે બધા પોતપોતાની આગળ નીકળીએ તો રસ્તા પર કેટલો ટ્રાફિક વધી જાય છે અને ત્યારે પેટ્રોલ નો ભાવ પણ કે એટલા વધી ગયા છે બસ કે મેટ્રોમાં મુસાફરી કરવી ઘણી સસ્તી પડે છે
હા એ તો છે જ બસ ને મેટ્રોમાં તો મુસાફરી કરવી બહુ સસ્તી પડે છે અને આજે પેટ્રોલના ભાવ એટલા વધી ગયા તો આ આમાં એમ છે કે આપણે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ કરતા પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારે યુઝ કરીએ તો એ આપણના માટે સારું છે કે એ આપણે બચત કરી શકીએ એમાં
હા આર્થિક રીતે ફાયદો તો છે જ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પેલી ગરમી ધક્કા મૂકી અને સ્ટોપેજ પર ઊભા રહેવાની કંટાળાજનક રાહ જોવી એના કરતાં તો એસીવાળી કારમાં શાંતિથી જવું લોકોને વધારે ગમે છે આ જ કલ
હા એ તો છે જ કે શાંતિથી આપણે કોઈ પણ જગ્યાએ પહોંચી શકીએ છીએ અને જગ્યા કોઈક જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટ આપણને નહી પહોંચાડી શકીએ આપણે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટથી એ જગ્યા પર પહોંચી શકીએ આપણને કોઈ વાહન લેવાની જરૂરત ન હો હોય પછી, આમ છે કે પછી આપણને કોઈ સ્પેશિયલ ઓટો કરવો પડે એ જગ્યા પર જવા માટે એના કરતા એમ છે કે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ હોય તો આપણે ટાઈમસર તે જગ્યા પર પહોંચી શકીએ છે
ચોક્કસ કમ્ફર્ટ અને આરામ પ્રાઇવેટ વાહનોમાં વધારે મળે છે પરંતુ પર્યાવરણ નુ શું? જેટલા વધારે વાહનો એટલું વધારે પ્રદુષણ જો આપણે બસ કે ટ્રેનનો ઉપયોગ કરીએ.. તો કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી થાય. અને શહેરની હવા પણ શુદ્ધ રહે.
હમ્મ એ તો છે શહેરની હવા શુદ્ધ રહે પોલ્યુશન ન થાય પછી આપણને કોઈ પાર્કિંગની સમસ્યા નથી કે ભાઈ આપણને ગાડી ક્યાં પાર્ક કરીએ આપણને પ્રાઇવેટ વેહિકલ હોય તો એ પાર્ક કરવાનો પણ કેટલો ટેન્શન હોય કે પાર્કિંગ ક્યાં કરીએ તો એ પાર્કિંગ ન પણ ટેન્શન નથી રહેતો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં..
સાચી વાત છે આજકાલ બિલ્ડિંગો અને દુકાનો અને મોલ એટલા બધા બંધાય ગયા છે કે રસ્તાઓ સાંકળા થઈ ગયા છે એના કારણે પાર્કિંગની સમસ્યા તો વધી જ છે પરંતુ તમે જોયું જ હશે કે વિદેશોમાં તો લોકો લોકો મેટ્રોનો જ વધારે ઉપયોગ કરે છે. આપણા શહેરોમાં પણ જો મેટ્રો કનેક્ટિવિટી વધે તો કદાચ હું પણ મારી કાર કે સ્કૂટી કે બાઈક ઘરે મૂકીને મેટ્રોમાં સફર કરું.
હા એ તો છે અગર મેટ્રોની સુવિધા હોય તો આપણે પણ આપણી બધી બાઈક કે સ્કૂટી ઘરે મૂકીને મેટ્રોમાં સફર કરીએ મેટ્રો તો બેસ્ટ ઓપ્શન છે મેટ્રો પછી બસ પણ કેટલી સુવિધા એ સારી બસો ચાલુ થઈ ગઈ છે. આપણા સિટીમાં પણ તો આપણે કેટલું બધું જોવા મળી રહ્યું છે કે કેટલો બધો ફેરફાર થાય છે. તો આ પબ્લિક ટ્રાન્સપોર્ટ તો બહુ ફાયદામંદ છે આમ જોવા જઈએ તો આપણે ને સસ્તા માં આપણે.. ઓછા ખર્ચામાં કોઈ પણ જગ્યાએ પહોંચી શકીએ છે.
એકદમ સાચી વાત અત્યારે તો એવો સમય છે કે લાંબા અંતર માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ સૌથી વધારે શ્રેષ્ઠ છે અને ટૂંકા અંતર કે ઈમરજન્સી માટે પોતાનું વાહન જરૂરી છે બંનેનું પોતપોતાનું મહત્વ છે
હા એ તો છે જ કે બંનેનો પોતપોતાના મહત્વ છે કોઈક જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરવું હો એ બેટર છે અને કોઈક જગ્યાએ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ યુઝ કરીએ એ બેટર ઓપ્શન છે. તો એ તો ડિફર કરે એક બી.. બી પર કે ભઈ કોઈક કોઈક જગ્યા એ પણ જરૂરી છે ને કોઈક જગ્યા પણ પ્રાાઈવેટ પણ જરૂરી છે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ હોવું પણ
એકદમ સાચી વાત છે હવે તો જોવઓ અને શહેરોમાં ઇલેક્ટ્રિક બસો પણ આવી ગઈ છે એટલે કદાચ ભવિષ્યમાં મુસાફરી વધુ સુવિધાજનક બનશે..
હા એ તો છે જ ભવિષ્યમાં મુસાફરી બહુ અ શાંતિથીને અને મજાથી કરી શકશે તો એજ છે કે પહેલા તો કેવા બસો હતા એ જો પબ્લિક બસો હતા એમાં ટ્રાવલ કરવાની મજા પણ ના હતી હવે તો ઇલેક્ટ્રિક બસોને આવી બધી આવી.. તો એમાં આરામદાયક રીતે આપણે ટ્રાવલ કરી શકીએ છીએ અને આપણને મજા પણ આવે.
એકદમ સાચી વાત પરંતુ સાચું કહવ તો જાહેર પરિવહનો એટલે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ ન સૌથી મોટો ફાયદો એ છે કે મુસાફરી દરમિયાન આપણે ફ્રી હોઈએ છીએ આપણે ડ્રાઈવ કરવાનું ટેન્શન નથી હોતું એટલે આપણે ફોન... શાંતિ થી આપણું કામ કરી શકીએ પુસ્તક વાંચી શકીએ અથવા તો બારીમાંથી આપણે શાંતિ થી બહાર ના દ્રશ્યો નિહાળી શકીએ છીએ.
હા એ તો ખરેખર સાચી વાત કીધી તમે કે ભાઈ આપણે એન્જોય કરતા કરતા જઈ શકીએ છીએ અગર પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રાઇવેટમાં તો આપણને પોતે ડ્રાઈવ કરવો પડે છે તો એમાં એમ છે કે આપણને એન્જોય કરતા નહીં એન્જોય નહીં કરી શકીએ તો એ પણ એક.. છે કે ભાઈ પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટમાં એન્જોય નહીં કરી શકીએ અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં તો આપણને ફ્રી કંઈક ડ્રાઈવ કરવાનું ટેન્શન ન હોય અને આરામથી આપણને એન્જોય કરતા કરતા જઈ શકીએ કોઈ પણ જગ્યાએ.
હા અને ડ્રાઈવિંગમાં તો પૂરેપૂરું ધ્યાન રસ્તા પર જ રાખવું પડે પરંતુ વિચાર તો કરો કે જો તમારે રાત્રે ક્યાંય મોડા ક્યાંક જવું હોય અથવા વરસાદ પડતો હોય તો શું તું આપણે બસ ની રાહ જોવા ઉભા રહીશું? નહી ને જયારે ખાનગી વાહન હોય.. તો ગમે તેવા વાતાવરણમાં કે, મધરાતે પણ આપણે સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકીએ છીએ.
હા એ તો છે જ કે ભાઈ આપણે, એમાં છે કે ભાઈ વરસાદના ઋતુમાં તો આપણને પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ જોઈએ જ. વરસાદના કે આવા બધા આમાં એમ છે કે ભાઈ આપણને, પબ્લિક ટ્રાન્સપોર્ટ ન વેઇટ નથી કરી શકતા, અને એ આપણને પબ્લિક ટ્રાન્સપોર્ટ ટાઇમ પર મળે પણ નહીં, તો આમાં આમ છે કે ભાઈ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ જરૂરી છે.
હા, એ તો વાત ખરી, અને સુરક્ષા અને સુવિધાની બાબતમાં, ખાનગી વાહનો વધારે ચડિયાતા છે, ખાસ કરીને વડીલો કે નાના બાળકો જયારે સાથે હોય, ત્યારે બસમાં કે ટ્રેનમાં મુસાફરી કરવી ક્યારેક ક્યારેક થોડી અઘરી પડી જાય છે, પણ અત્યારે જે રીતે પાર્કિંગની સમસ્યા વધી રહી છે, એનું શું? એ તો સૌથી મોટી માથાકૂટ છે. મોલમાં કે માર્કેટમાં જઈએ ત્યારે ગાડી પાર્ક કરવા માટે અડધો કલાક તો જગ્યા શોધવામાં જ નીકળી જાય છે. ક્યારેક તો એમ લાગે કે રિક્ષા કે કેબ કરી લીધી હોત તો વધારે સારું હતું.
હા એ તો છે જ કે આપણને પછી પછતાવો થાય કે આ પાર્ક ક્યાં કરવા પાર્ક કરવામાં આપણનો આડધો ટાઈમ તો, એ પાર્કિંગ કરવામાં વેસ્ટ થઈ જાય છે કેમ કે પાર્કિંગની સુવિધા, બધી જગ્યા નથી, હોતી ને પછી આપણને પાર્ક કરવામાં કેટલો ટાઈમ વયો જાય, પછી આ આપણને પેટ્રોલને મેન્ટેનન્સ નો પણ ખર્ચ કેટલો હોય પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ ન તો.
બરાબર ને, એટલે જ હવે તો જોવઓ ટેકનોલોજી જેમ જેમ આગળ વધી રહી છે એજ રીતે શેરિંગ કેબ, કે મેટ્રો જેવા વિકલ્પો વધુ લોકપ્રિય થઈ રહ્યા છે, આપણે જ્યાં હોઈએ ત્યાં આપણે મોબાઈલના એપ થથી ડાયરેક્ટ આપણે કેબ બુક કરી શકીએ છીએ, તેમાં ખાનગી વાહન જેવી એટલે કે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ જેવી એવી સુવિધા અને રસ્તા પર વાહનોની સંખ્યા પણ ઓછી થાય, વળી પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવાથી, આપ તે માટે પણ સારું છે.
હા એ તો છે જ તો આ બધા એક કેબ વગેરે બુક કરવાનું કેટલું બધું થઈ ગયું છે તો એનાથી આપણને બહુ ફાયદો થયો છે કે ભાઈ, આપણે હવે તો ઘર ઘેર બેઠા બેઠા કોઈ પણ કેબ બુક કરી શકીએ છેએ અને, આપણે કોઈ પણ જગ્યાએ આરામથી પહોંચી શકીએ છેએ. તો આવા આમાં જોવા જઈએ તો એ બધું સારું છે.
હા એટલે બંનેના પોતપોતાના મહત્વ છે. તમારી સાથે વાત કરીને બંને વિશે એના ફાયદા અને ગેરફાયદા વિશે ઘણું જાણવા મળ્યું. ધન્યવાદ તમારો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ તમારો પણ ખુબ ખુબ ધન્યવાદ ચાલો પછી મળીએ.
ચોક્કસ.
ઓકે.